હલો.
હલો.
હા!
બસ. જો સુતા છીએ.
જમી લીધું?
હા હો જમી લીધું તમે?
શું બનાવ્યુ?
બસ. મેગી ખાતી અમે તો હજુ.
મેગી કેમ બનાવવાની હોઈ.
મેગી તો સાદી જ બનાવીએ બે નગ. બસ પાની મૂકી ને, એવી ન. અમારે તો છોકરા એ ને ખાતા ડુંગળીને ટમેટા વારી. એમને પાણી મુકી ને મેગી નાખ દી.
કેટલા પેકેટ પણ
અમે તો દોઢ પેકેટ બનાવ્યું હતું.
હા! પછી અડધી વધ્યાનું, શું કરો?
અધી વધે નહી. રાખી દઈ પછી કાચું દોઢ પેકેટ બનાવી એમાં નાખી દઈ.
હાલી જ જાય ને
હા હા! બીજે વખતે એક બીજું નવું તોડવાનું. અડધું નાખી દેવાનું. એમ ને?
ના બીજું તોડવાનું. ના અડધ પાછી યુઝ કરી લેવાનું.
સારું હું તો ઘરે જ બનાવું મેગી હો ઓલી બાર ની નહીં લાવું.
હા! અમ તો કઈ રીતે બનાવો. અમને તો નથી આવડતી.
આપડી નાની વાટકીવાય ને નાની વાટકી એટલો મેંદો લેવાનો.
હ હા!
એનું અડધો ધઉ
હ હ હ ને મૈદો બેય
હા! પછી એમાં થોડુંક નિમક ને થોડુંક તેલનુ મોણ નાખીને લોટ બાંધી લેવાનું.
હા હા! પછી?
પછી, એને આપડે જે હંચો હોય ને હંચો.
હા હા! હંચો.
સંચામાં ચમચામાં ભરી દેવાનું. પછી ગરમ પાણી મૂકવાનું. ગરમ પાણી મુકી પછી ગરમ થાય ને પાણીમાં છે ને થોડુંક તેલ નાખી દેવાનું
હા
પછી થોડીક વાર ઉકળવા દેવાનું ઉકડી જાય ને ઉકડી જાય ને પછી આ સંચેથી મેગી પાડી દેવાની હ
હ
મા પાડવાની
હા પાણી ગરમ થતું હોય ને એમાં જ નાખવાની ડા યરેક
હા હા
પછી બાફી લેવાની બાફી જાય એટલે કાઢી લેવાની થોડીક વાર ઠરી જાય ને પછી વઘાર કરવો હોય તો વઘાર મેગી મસાલો નાખીને ખાઈ લેવાનું
છે ઓ હા હ
ઘણી વાર બનાવ્યું મારા બાપા ને ક્યારે કે મારા દુકાન બંધ હોય, ને તો પછી એમ બનાય તો
ઓહ તો તો સારા તમે તો છો રસોઈની રાણી
હા એ કે છે, કે મારે મેગી આવી છે પછી એ હદ પકડે ને તો એને બનાવી જ પડે અને આવું કરવું પડે સરસ બને
હા હ અમે તો કોઈ દિવસે બનાવી નથી રેસીપી શીખડાય એવી છે, તો
અરે ટ્રાય કરજો બો મસ્ત
હા હમ બીજું હાલ છે, તમારા
સારી છે એલા હમ ત્યારે તો સારું આલે
હમ, અમારે જો સારુ આલે છોકરા સુતા છે. ના અમે લોટીએ અવે
તો અત્યારે વરસાદ વરસાદ વરસાદ બો વરસાદ પડે છે.
ઓહો અમારે એમ જ છે, બેન બો અતિશય વરસાદ છે. વરસાદ કે મારું કામ છે, અવે
એવો વરસાદ છે, અહિયાં એક ધારો કેટલા દિવસ થી વરસાદ ચાલુ જ છે, કપડાં ઘરમાં જ સુકવવાના બહાર કઢાતા જ નથી, તડકો દેખાતો જ નથી
હા
તો તે એવુજ છે તમારે શું કેવ વરસાદ પાણી
અ વરસાદ બો ગાજે બો ને વીજળી બો થાય છે.
અમારે લો એવું કઈ નથી, થતું વીજળી ને એવું કઈ ન થાય એલે ગાજે નય વીજળી નો થાય બસ ખાલી વરસાદ જ આવે
હા
ખાલી વરસાદ વરસાદ જ બીજુ કઈ નહી. મ હમ
તો વરસાદ વીજળી ને બધુ બવ થાય.
હ હ તોસ તો બેન
પાણી પાણી થઈ ગયો, મારે તો બહુ જ પાણી છે.
ઓ ઓ તો તો તમારે ઘરમા નથી ગરી ગયુ ને
ના ના ક્યાંમાં નથી કરમ નથી સારી
હમ, તો પછી ધ્યાન રાખજો હા. એ તમે ગામડે રહો છો.
હા હા ગામડે
ગામડે રીયો અરર
ઓહ હો હો તો હું ત્યા હું કરો ખેતરમા જાવ કે ઢેફા ભાગો?
હા ખેતર ખેતરમા તો કામ કરવુ પડે ને.
હ ઢેફા ભાગવા જાવ છો?
હા ઢેફા નથી અમારે એમ તો ટ્રેક્ટર છે ને ટ્રેક્ટરથી ઢેફા ભાગી નાખીએ અમે.
હોય હોય તમે નથી ભાંગતા ઢેફા?
ના અમારા ઘરવાળા છેને ટ્રેક્ટર હાકેને
હ હ હોવે તો તમે ને ત્યા ટ્રેક્ટર ની બાજુમા બેહો કે?
હા ટ્રેક્ટર મા બેઠી હોય પાછળ આવવાજદો આવવાજદો એમ કહુ.
એક કોટ ડ્રાઈવર બનો કે બેન તમે તો
હા એ કોટ ડ્રાઇવર કહેવાય?
હા એને કોટ ડાઈવર કેહેવાય જે બીજુ બાજુમા બેઠુ હોય ને એને.
કે એવું સે મને કાઇ ખબર નથી અમે પણ ગામળા ના હિયેને.
આમ થી હાવ ગામડાનો તમેતો હાવ ગામડા નુ ભાઠું લાગો હાવ.
આવુ સારુ સારુ તમે કીધુ તે મને એનુ ફમ તો ખબર પડ્યો કે બેઠો એ નહી કેવાય સારુ એક તો શીખવા મળ્યુ મને તમને ફોન કર્યો એમા.
આથી મને ફોન કરો ને તો તમને બધુ સારી સારી વસ્તુ શીખવા મળશે.
હ
એટલે તમ ફોન કરતા રેજો જ મને હુએ તમને એમ તો કરતી રહીશ ક્યારેક ક્યારેક. હા હું એ કરતી રહીશ એમ તો.
હા કરજો તમે તમારે તો
હા હા અમે પણ કરશુ તમે હ હમ
બીજુ કઈ બીજુ કઈ શીખવુ હોય તો મને પૂછજો વાનગીમા કાઈ સી.
હા હા બેન તમારી ગામડા ની વાનગી અમારે શીખવી નથી બહુ. અમને તો સીટીની હોય ને એવુ શીખવાડો ને કઈક. હારી વાનગીઓ
સિટીમાં તમારે શુ વધારે ખાતા હોય?
મારે તો પીઝા અને એવુ બેન ખાય છે. આવડતા હોય તો શીખવાડો તમને આવડે છે?
પિઝા ના ના પિઝા મને નથી આવડતા એવુ મને ના આવડે હો.
લો બેન તો શુ હાવ. હમ હેવુ આવડેને તીવ છે ને તમને ઓલી ગામડા ની ખેવું બનાવતા
હા આવડે ને
હા એ ભ ઘઉં ના લોટની ઓલી હેવું કઈક નોખી એવી હેવું ગોર નહી. ઘી માં સોઇસ.
હા હા હા હા. એક તો બહુ મજા આવે ખાવાની ગોળ ભેગી.
એ તમાર ને તમાર હાહુ નેને બધાને આવડતી છે ને.
હા મારે હાહુ ને એને તો બહુ સરસ આવડે એના હાથ તો મને બહુ ભાવે એવી મીઠી થાય કોઈ મીઠી એટલે બહુ જ એવી. તો મારાથી નેય નાખે એમ.
અહં, તો-તો તમારે હાહુને તો બહું જ આવડતી લાગે વાનગીયુંઈ.
બઉ મસ્ત આવડે, તમે એક વાર એને ઓર્ડર તો દેજો. એ ફાકી બહું મસ્ત બનાવે, ઓલું ચૂનુંનો કેવાય ને ચૂનુંનો
ચૂનો? અહં ઓલી ફક્યું, ઓલી ફાક્યું કયે ઈ ગામડામાં?
હા, હા. એન બહું સરસ આવડે. તો
ઓહો, તો-તો દેત દેવો જ જોએ હો અમારે તો ઓર્ડર એવું, ફાકીયું તો અમારે જોતીય હોય. ને એમાંય આ ઘરની ગામડા ની હોય ને ઘરની બનાવેલી હોય તો-તો બહુ એમ હારુંય કહેવાય ને એમ.
હા.
એટલે
હારું તો-તો.
ખુબ સારું.
તો તમે એક વાર ખાઈ જાવ ને તો તમને એમ થાય કે નહીં ને એટલા હેલ્ધી ખોરાક અને તમને ભાવેય કોઈ વસ્તુ, પછી તમને એમ થાય ને કે આ વસ્ત તું મને નથી ભાવતી, તો એ ખાવા મંડો તો બહુ ભાવે.
ઓહો એવું છે.
તો, એના હાથમાં સ્વાદ જે એવો છે એટલો મીઠ
ઓહો એવું બધુંય રસોઈ બનાવે છે તમારી સાસુ.
હા બહું મસ્ત બનાવે.
ઓહો, તમારે તો-તો હારું કેવાય હો, તમારે સાસુ બધું, અમારે તો કોક દી ખાવું જોવે હવે.
આવજો તો ખરક એકવાર. એક વાર ખાવ તમ મજા જ આવશે તમે એમ કહેશો કે નહીં
પછી ઊંધા નહીં પડી જાય હે ને બેન ખાઈન
નહીં-નહીં, કંઈ ઊંધા નો પડો, સીધાન સીધા જ રહ્યો.
સીધા જ રહેવુંન ક્યાંક ઊંધા પાડી દઈને અમને ખાઈ ને.
ના કંઈ ન પાડે. એવું લાગે ને તમે મને કેજ જો હું છે ને તમારી ન્યાં મોકલી એ તમારે જે બનાવવું હોય ને એને કેજો બનાવી દેશે. બે, ચાર દી રોકાશે, જી તમને એના હાથ ભાવતું હોયન ઈ બધ
પણ બેન અમારે ન્યાં મોક લવા કરતા તમાર તમાર સાસું છે તો તો થોડાક દિવસ તમે જ તેડી જાવ ને ત્યાં.
અમારે તો છે જ, અહિયાં જ છે.
ઓય ઈ અહિયાં જ છે? ઓય એવું છે ને.
ભેગાં છી અમ.
ઓય અહં. તો ના-ના એમ તો અમારાય સાસું છે બેન હવે તમારા સાસુને હાચવીએ કે અમારા ને.
હમ્મ.
એટલે તમે ખાલી અમને છે ને આવા જ રેસીપી કહેજો.
હા તો વાંધો નહીં, એવું લાગે ને તો હું તમને એની હારે વાત કરાઈ દેય.
હા વાત કરાવી દેજો તમ તોરે, પણ અમારે હવે અમારા સાસુ ને હાચ ચવવીએ કે તમારા ને હાચવવીએ બેન? મારું મગજ દુખી જાય પછી.
હા ઈય છે હો, મગજ દુઃખે એવું કામ ન કરાય, કેમ કે પછી દવા લેવી પડે.
ના એટલે જ ને વળી. હા, હા એટલે તમે બહું હમજદાર એમ તો છો. એટલે વાંધો નથી આવતો
એટલે માથું તૂકીી જાય ને તો એ દબાવી દે
ના હે ઓ એવું છે. તો બઉ સમજદાર છે, તમારે સાસો હવે તમને જ ફોન કરશું માથું કે ગમે ત્યાં દુખે ને તઈ
તમને આની દવા બતાવું એમ શું કરે
એ જો વા
સારું બેન હવે સારું હાલો